હલો
હલ્
હેલો
હા કેમ છો્યો
ઓ મજામાં
હવે આજનો આપડ ટોપિક છે ને ગુજરાતી ગુજરાતીઓ વાન ગુજરાતી વાનગી વિશે આપણે ચર્ચા કરવાની છે તો ગુજરાતી વાનગીઓમાં તમે ખ્યાલ જ કે શું શ ગુજરાતી પેલા સ્ટાર્ટ કરો પહેલા કે જે તમારી મનગમતી ગુજરાતી વાનગી હોય
હા અ જેમ કે હા વાનગીઓમાં જલેબી છે. આપડે માં ખાખરા જલેબી એવું હોય નેં. તો જલેબી પછી શું કેહેવાય મોહનથાળ. એ બાધ ગુજરાતી વાન ભી કેવાયને. હેલો.
હ બોલો હું છે.
હા અવાજ સાવતી મો આવે છે.
હલો. અવે
હા.
ગુજરાતી વાનગીઓમાં બીજું તમારુ કોઈ ફેવરિટ કઈ નાસ્તો હોય કે?
હા તો યા અમારી ત્યાં શું પેરા નાગલપુના પેરા એકદમ ફેવરેટ માવા જેવા માવા ના જોઈ અંદર ખાંડ ન હોય એમ જ હોય તો એમ ખાવાના એમ એકદમ સારા લાગે.
હા હ.
બુંદી બુંદી બીજું જલેબી. મોહનથાળ.
લપી આટ.
હા ગ હા ફાફડા જલેબી ઢોકરા એ. વાનગીઓમાં તો એ બધું ગુજરાતની ફેમસ છે. બધી
છે. ને આપડે ગુજરાતી ન હું તમને વાત કરું તો ગુજરાતી નો જે નાસ્તામાં મોસ્ટ ફેવરિટ હોયને તો અી તારીખ ઓળ થ એ સવાર થાય ને એટલે ગુજરાતીઓને ફફડા અને જલેબી તો જોઈએ જ. જે આપડે ફાફડા અને જલેબી સાથે જે પપૈયાનોો જે સંભારો હોય ને.
સંભારો હા.
બહુ મજા આવે ખાવાની ફાફડા જલેબી સાથે. પપૈયાનો સંભારો જો પ બ ના બપોરના સમયમાં આપણે છે. એ રેગ્યુલર જે ગુજરાતી થાળી આપણે જમતા હોય શાક રોટલી દાળ ભાત પાપડ છાસ એ એ બધું આપણે જમતા હોઈએ અને સાંજના. આપણે ભોજનમાં આપણે ખીચડી કઢી ભાખરી શાક પછી પરોઠા શાક છે તે પેલા ચા. મને તો છે ને સા ના સય વધારેચા અને બાજરી ખાય એ બું. કારણ કે ચા ભાખરીથી શું ને બહુ મજા આવે ખાવાની અંદર. એકદમ આમ કડક ભાખરી હોયને.
હા.
આપડે કઈ બિસ્કીટ જેવી ભાખરી અમે અમે લોકો એ બિસ્કીટ જેવી ભાખરી હોય ને એકદમ કડક અને એમ ચા એકદમ કડક ચા હોય એટલે આમ બહુ મજા આવે ખાવાની. મન બોધરે સૂચકે. ફેવરિટમાં તો ચા ચાને થેપલા બી મને ભાવે. ચા થેપલા મસાલા વાળા હોય ને મેથી નાખેલા તો બી બહુ મજા આવે અત ચોમાસાનો સમય છે. અને જો વરસાદ આવતો હોય અને સાંજ સમય ચા. અને થેપલા મળે જમવા માં
હમ તો વરષ વરસાદ આવે એટલે ચાય ને ભજીયા કે ભજીયા બનાવો.
હા એમ એટલે અને પછી. પરોઠા અને તમે સેવ ટમાટરની સબ્જી સાથે પરોઠા એ ખાવઓ ને કઈ તો ર બી મજા આવે ંગે સવ ટમાટરની સબ્જીી છે પરોઠા અ બધા આમ મોસ્ટ ફેવરિટ છે એમ ગુજરાતીઓ એ.
હમ ગુજરાત
કે વધારે કોઈ પ્રિફર કરતું હોય ને તો પરોઠા સાથે સેવ ટમાટર ની સબ્જી જ હોય એ બધા પ્રેફર પૂર્વતાર કરે
હમ
અને ગુજરાતી અને આપણે જે ગુજરાતી ભોજન જે છે ને આપણું
હમ
એ સૌથી આમ બેસ્ટ છે બધા કરતા તમે પંજાબી પંજાબી લઈ લ લોયો કે ચાઇનીઝ લઈ લોયો કે મેક્સિકન લઈ લોયો કે પછી સાઉથ ઇન્ડિયન લઈ લો એ બધા કરતાં સૌથી આપણા સાદું ભોજનને હળવ ખોરાક જે છે ને એ સૌથી બેસ્ટ છે પણ નતીએ અને સમ મહના અત્યારે શું માણસો છે કે બધાના સાંજના સમય થાય એટલે સાઉથ ઇન્ડિયન ઢોસા ખાવા જવું જોઈએ ને ઇડલી સાંભાર ખાવા છે. એવું બધું બધું ખવાય છે ત્યાં ચાઇનીઝ ખાવા જાયને પંજાબી ખાવા જ પણ એ શું છે કે પછી પાચન જે આપણે પાચન ક્રિયા હોય ને એને બરાબર પણ સંતુલિત ન કરે જે ખોરાક છે ને અને પચ્યા પહોંચે નહી જમવાવામાં એટલે પહોંચે નહીં એટલે સવારે પેટ બગડે તમારું. અને જેમ જેમાં આપણે જે ગુજરાતી ખોરાક છે. પસાવ હળવો ખોરાક છે જે ખીચડી કટી છે. પરોઠા શાક થેપલા ચા અને થેપલા છે.
હમ
ભાખરી દહી ભાખરી છે પછી દહી ભીખારી હોય દ ખરી બહુ મજા આવે ભાકરી સાથે- કવાની એ દ દથીખે રિન્સો એટલા બોમેરલો ખોરાક લીયો ને તો એ તમને પહોંચી ગાય સેલી સેલાઈમ.
હા અને હરવો ખોરાખ હ- પ્રોબ્લેમ ના થાય હમ હમ સાચી વાત છે. અમારે ત્યાં તો હ અમારે ત્યાં કઠિન બદલે શું કરે રા- તે ખિચડી પાપડ- અથવા તો ચણા ન લોટ નું અથાણું બનાવેને- સંભારો કે એક-
મોરચાના ચણા મોરચાના મોરચા બનાવ-
હા તોય ત- કીઓ છે બનાવીએ અમે એ ચણા લોૂટ ન સંભારો જ બનાવીએ મરચા નને એવધું અહં ગુજરાતમાં
તમારું બસ ફેવટ હશે ને
હા અવાજ ધીમો આવે છે
ચાલો-
હા હા બોલો
એ તમારો મોસ્ટ ફેવરિટ હશે ને જે- ચણાનો સંભારો તમે જે કહો છો એ મોસ્ટ ફેવરટ હશે ને તમારો-
હા બપોરે શું દાળ ઢોકરી બનાવી તો એ પણ ઘણી વાર બનાવી તો એ પર એકદમ બધાને ગમે-
રસ મુઠિયા બનાવે ઘણી વાર- તો એ પણ આપડા ગુજરાતીની અં ફેમસ છે બધું-
હા એ તો બરોબર છે અને પછી અમારા ઘરમાં એ છે ને આપણે શું કહેવાય પેલું હ દૂધી ના મુઠિયા બનાવે છે
હા દૂધી ના મુઠિયા પરવાની હા
ક પળવો વ પણ બહુ મજા આવે ખાવાની દૂધી કારણ કે એમાં શું છે પ્રોટીન તમને મળે દૂધ
હા હમ આમદુધી કોઈ ખાય નહિ બાળકો પરામુતઠિયા મખાવા હો આવીજ
હા એટલે એક તો એમાં પ્રોટીનને વિટામિન તમને મળે પ્લસ એમાં તમારું પેટ પેટ બી ભરાય છે એટલે બંને રીતના ફાયદો થાય તમને એક તો ખોરાકનો ખોરાક એ થાય ને જે વિટામિન્સની આપણે જે બોડીમાં જરૂર હોય ને
હમ
એ વિટામિન ની ઓળપ ન આવવા દે જે આપણેે લીલા શાકભાજી તમે યુઝ કરો ને તો લીલા શાકા બ એમાંથી પ્રોટીન અને વિટામીન્સ બહુ મળડે
હા અચ્ાચ છેા
હમ
અમારે ત્યાં તો સારું એવુ શાકભાજી મળી જાય
ઓહ અને આપડે ચોમાસાનો અત્યારે સમયગાળો અત્યારે ચાલે છે બરોબર તો ચોમાસાના સમયમાં અત્યારે આપણે કારેલાનુ શાક વરસાદ કરતા હોઈએ પુ્છન તો કારેલા નું શાક છે ને અત્યારે ચોમાસામાં ખાવાની બહ મજા આવે શિયાળાને ઉનાળામાં એ એ ખાવાની મજા ન આવે છે
હા
કરેલાનું જે શાક હોય ને ઉનાળામાં શિયાળામાં ત ચોમામાં તમે એકલા ન શાક ખાવો ને તો તમને આમ બહુ મજા આવે અને વર્ષ વરસાદ અને અને જો વરસાદ આવતો હોય ને ત્યારે તમે ખાવનેતો એની મજા કંઈક અલગ હોય
હમ
અને વરસાદના સમયમાં શું છે કે તમને આમ ડબલ સ્વાદ થઈ જાય જે આપણે સ્વાદ એમને એમ ખાતા હોય ને એ નેચરલી તમે વરસાદના તમે વરસાદ આવતો હોયને ત્યારે ખાવઓ ને એ શાક તો ડબલ એનો સ્વાદ આવે એ શાકનો.
હા એના ઉપર તો ગીત પર છે ને આવરે વરસાદ ઢેબરી વરસાદ ઉનખ ઉની રોટલી કારેલાનું શાક
હા એ એકદમ એ એમાંથી તમને પ્રોટીનને વિટામીન સારા પ્રમાણ મળવા મળે
હમ હમ હમ
ના જે બાળકો છે એ બધા કારેલાનું શાક બહુ એવોર્ડ કરે છે આપણે મારા મારી હું મારી ના બાળપણની વાત કર તો હું પણ એ એવોઈડ કરતો હતો બાળપણમાં મને બી ખાલી બટાકાનું શાક જ ભાવ હતું ખાલી
હમ.
મુજે કૌન તો મોમે મારા મમી ને એમજ કઉ કે મમી. મારે છે ને બટાકાનું શાકજ મારા માટે બાકી બધા માટે ભલે અલગ પર મારે બટાકા નું શાક જ જોઈએ.
હા.
કારણ કે રોટલી સાથે બટાકાનું શાક છે ને એમ બહુ મજા આવે નાનપણમાં આપણે ખાવાની.
હમ્મ સાચી વાત છે, નાના બાળકોને શું આવા ઓછા ખાય દૂધી ને કારેલાને એવું ઓછું ગમે. ટીંડોળને બ ટાકા દીઓ તો રાજી થઇ જાય.
આપડે આપડે હું કઇ મારા બાળપણને હું તમને કહું ને હું બી મારા બાળ પણ માં બટાકા નું શાક જ ખાતો. પછી આપડે શું છે કે મોટા થાય એટલે આપડે એમ સમજ આવે. કે નહીં આપણે આઠદસ શાકભાજી ખાઈ તો એમાંથી શું પ્રોટીનને વિટામિન એ બધું આપણને મળે. એ આપડા શરીર માટે સારું છે એમ.
હમ્મ હમ્મ હમ્મ.
એટલે એ આપણે સમજ શક્તિ ત્યારે ન હોય નાનપણમાં નાના હોય એટલે ત સમજ શક્તિ એટલે બધી ન હોય એટલે આપણે આપડે જે ભાવતું એ જ ખાવાનું આપડે જીદ કરીએ મમ્મી પાસે.
હમ્મ હમ્મ હમ્મ.
એટલે મમ્મી તો પછી આપણે જીદ પૂરી કરવાના જ છે.
હા, સાચી વાત છે.
પછી તમારો કોઈ એવો ફેવરેટ કોઈ અનુભવ હોય તો જણાવો.
અમ. અમે તો શું હા બોલ.
જેમ કે આપણે હું તમને એમ વાત કરું કે આપડે ચોમાસાનો સમય છે. બીજો અત્યારે આપણડે શાકભાજીની વાત કરું તો બધા શાકભાજી અત્યારે લીલોતરી તો પુષ્કળ પ્રમાણમાં આવે અત્યારે બરોબર અને બીજું અત્યારે એક શાકભાજી છે કે ત ચોમાસામાં જ કંટોલા નું શાક કહેવાય કંટ્રોલા કંટ્રોલા જે છે ને. એમાં ખૂબ જ વિટામિન્સ મળે છે કંટ્રોલાના શાકભાજીથી. એ સાયન્સ સાયન્સ
હા જી કે.
હા, તો ઓમ બધી જગ્યા અત્યારે ચોમાસાના સમયમાં મળે છે. કંટ્રોલા જે હોય ને એ પરવડ કે પરવડ. પરવડશે એ બી ચોમાસા ના સમયમાં જ આવે. એ એ બધા જે શાકભાજી જે છે ને એ બધા ચોમાસાના આવે છે અને ઈ પછી બે ત્રણ મહિના જતા રહે છે. પછી આ આખા ચોમાસા મળતા જ નથી એક બે મહિના પૂર તા જ આવે છે પછી પછી આવતા વર્ષે પાછા.
ત્યા તો. હા અમાંરે ત્યાં તો શું હમણાં રીંગણા ને ફુલાવર ને કુબી ને અ સર શું કેહેવાય સિંગ સિંગ કે શું કે હા એ જે એવું જ આવે છે. હા સરગવુ. તો બીજા કોઈ હમણાં તો આવતા જ નથી શાકભાજી.
બધા જે લીલા શાકભાજી છે ને એમાંથી આપણને ખૂબ જ સારા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન્સ મળે.
હા ભાજી ને એમાં વધારે મલે આમેં હા.
હા. એટ લીલા શાકભાજી ખાવાથી આપણા શરીરને બી ફાયદો થાય. અને આપણે પેટને બી ફાયદો થાય છે પેટ પણ હળવું રહે. એમાં પણ પાચન પ્ર્રિય સારી સારી બને છે એ લીલા શાકભાજી બી અને આ પ્રસાદી માટે બી સારું છે.
હ શિિયાારા મસાાર એવા આવી જાય હ વટાણા આવી જાય શિયાારામાં સારું આવે
ગ. ગુજરાતી ભોજન વિશે તમે તમારો અભિપ્રાયો જે મારી સાથે શેર કરી રહ્યા. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
ઓકે થેન્ક યુ. તમારો પણ આભાર.